હલો
હલો
હલો અવાજ આવે છે મટમના
હા હવે છે કેમ છો ભાઈ મજામાં
હા ભાઈ મજામાં જ છું તોમાં
બસ શાંતિ જ છે કેવો ચાલે તમારે બધું
હા બધું સારું ચાલે છે આમળા મારા બહાર ગામના જે ફ્રેન્ડ હે મારા બાર પાસ કર્યું. હવે. એ કઈ નૉલેજ નોટ. તો એ શું કરે છે કે પૈસા ભરીને એડમિશન લે છે કોલેજમાં. હવે કોલેજ ની ફીસ જાણો જ છો કે હાલ લાખો લાખો ફીસ ભરશે બાળકો.
હા એ વાત તો છે.
આજે ફીસ ભરે છે તો આ ફીસને એટલી બધી ભરાય જ નહી અતાર જે નીચે વર્ગ નીચા વર્ગના જે વિદ્યાર્થીઓ છે. જેવા કે એસ ટી એસસી ઓબીસી આ જે જાતિના જે વિદ્યાર્થીઓ છે તેમના પરિવાર દ્વારા એટલી આવક ઉઊભી થતી જ નથી કે જેથી તે લોકો એ શિક્ષણ માટેની તે પૂરતો જે ખર્ચો છે તે ઉપાડી શકતા નથી. હવે આ જે ખર્ચો છે તે ખર્ચો સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે. એવું મને જાણ થયેલી છે તમને આ વિષ કઈ માહિતી છે.
હા એ વિશે તો મને પણ માહિતી મળી છે કે સરકાર દ્વારા પેલું શું કહેવામાં આવે છે કઈ કાર્ડ આપવામાં આવે છે એના લગભગ ફ્રી સિપ કાર્ડ કહેવામાં આવે છે ને
હા હા આપ રિસીવ કારની જ વાત. થઈ હતીથી કદાચ મારા ખ્યાલથી રિષિિવ હતું.
હ તો ફ્રી સિપકાર્ડ આપવામાં આવે છે જેથી એ લોકો ભણી શકે અનેને આગળ વધી શકે.
તમને ખબર છે રિસીિવ ક ક્યાંથી મળે છે એની પ્રોસેસ શું છે.
મને એના હિસાે વધારે નોલેજ તો નથી પણ મેં જ્યાર સુધી એમ સાંભળ્યું છે ત્યાર સુધી એમ કે તે તમારા જે જિલ્લો હોય છે જિલ્લા કક્ષાએ જેને એ એ ફી કારડ માટે તમારે અરજી કરવાની હોય છે કે મને ફ સરકાર જોવે છે મારા સ્ટડી માટે. એના માટે મેં જાણ્યું છે લગભગ કે તમારું જે જિલ્લાની ઓફિસ છે ત્યાં જતા પહેલા તમારે તમારા કોલેજો જવું પડે છે. અને ત્યાં જઈને તમારે લખાવવું પડે છે કે અથવા તમને કઈક કાગળ આપ. જેમાં તમને કિષ કાર્ડ વિશે જણાવવામાં આવે છે કે કાર્ડ કઈ રીતે મળે છે. અને અગર એ પ્રોસેસ કરવામાં આવે છે ત્યારબદ જયારે એ તમારું થઈ જાય છે ત્યારબદ એ લોકો તમને ફીસી કાર્ડ આવે છે અને એ તમારે કોલેજમાં આવીને જમા કરનું હોય.
હમ તો આ સરકાર ઘણી બધી સરકારી યોજનાઓ બહાર પાડે છે એમાંની આ ફિસી કાર્ડ પણ લાગે છે.
હા અને સાથે સાથે જોવા જાય તો આપને તમે કહો તો સ્કોલરશીપની યોજના પણ આપવામાં આવે છે.
સ્કોલરશિપ યોજના.
હા એ જયારે બાળકો કોલેજમાં ભણતા થઈ જાય છે ત્યાર બાદ એ યોજના આપવામાં આવે છે કે જેમાં જેથી બાળકો જયારે ભણતા હોય છે તે લોકોની અડધી જે લોકો પૂરેપૂરી ફી સિકકાનો લાભ નથી લઈ શકતા તે લોકોને ફી સ્કોલરશિપ દ્વારા તે લોકોને લાભ મળે છે કે તમે આ રીતે પૈસા આ રીતે તમને સરકાર દ્વારા આટલા અમાઉન્ટમાં પૈસા મળશે અને તેનો ઉપયોગ કરીને તમે આગળ ભણી શકશો.
હમ. હવે સરકારે આ તો વિદ્યાર્થીઓ માટે યોજનાઓ બહાર પાડી છે. પરંતુ જે ગરીબ વર્ગના જે ખેડૂતો છે અથવાવાટ ગરીબો જેમની પાસે બે વખત ન ખાવાનો ખર્ચો નહી ઉઠાવી શકતા અને મધ્યમ વર્ગીય કુટુંબો માટે કઈ યોજનાઓ બહાર પાડી છે તમને કઈ જાણકારી છે.
એના વિશે જે એનો મતલબ કે તમે એવું ક્યાવા માંગો છો કે જે લોકો ભણી નથી શકતા તે લોકો માટે.
ના એ લોકો માટે નહી. જે જે વ્યક્તિ પોતાના. કુતુમને. બે સમયનું ખાવાનું ત પૂરું પાડી શકતો નથી.
હા
અથવા તો જે બીપીએલ એટલે કે બિલો પ્રોપર્ટી લાઈન થી નીચેની તરફ આવતા કુટુંબો છે.
હા
એમના માટે કઈ યોજના બહાર પાડી છે કે નહી સરકારે એમ?
હા તો સરકારે એ લોકો માટે પણ યોજના પાડી છે કે તે લોકોને રાશન કાર્ડ દ્વારા એ લોકોને અનાજ પૂરું પાડવામાં આવે છે. અને એ લોકોને અન્ય સુવિધા આપવામાં આવે છે. કે તમારે મહિનાના આ તારીખ તે અથવા આ અઠવાડિયામાં તમારે તમારા જે ગામનું ગોડાઉન હોય છે ત્યાં જઈને તમારે અનાજ લેવાનું હોય છે. એવી ઘણી યોજનાઓ આપવામાં આવી છે.
ખેડૂતો માટે જે સરકારી યોજનાઓ બહાર પાડી છે સરકાર એ
હા ખેડૂતો માટે માટે પણ ઘણી યોજના છે જેમ કે પીએમ કિસાન યોજના અને બીજી અન્ય યોજનાઓ છે. જેમ કે એક યોજના વિશે મેં સાંભળ્યું છે તેમાં શું હોય છે કે જે લોકો ન વરસાદના કારણે અન્ય કોઈ કારણે જો એ લોકો ન અનાજ ખરાબ થઈ જાય તો તે લોકો માટે જયારે એ લોકોના અનાજ ખરાબ થાય છે ત્યારે તે લોકો માટે મદદ કરે છે કે તમારા આટલા ટકા જે અનાજ ખરાબ થયયો છે તેનો બદલો અમે આ રીતે આપશું અને એ લોકો અડધા પૈસા પણ આપે છે.
આ આટલું બધું સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે.
હા
ખેડૂતો છે. ગરીબ વર્ગના જે કુટુંબો છે. એ કુટુંબો અને ખેડૂતો સુધી આ પૈસાઓ પહોંચતા નથી. અથવાટો પહોંચે છે તો ઘણા ઓછા પહોંચે છે. આ કયા કારણોસર હોઈ શકે છે? શું કેવું તમારું?
એ તો ઘણા બધા લોકો કો જે પોતા જે લોકો સરકાર દ્વારા કામ કરતા તે લોકો પોતે એ પૈસા ખાઈ જે છે કે અડધા પૈસા તે લોકો અડધા પૈસા હોય છે તે અન્ય માત્રામાં કે રસ્તામાં કેવું કે આપણે કઈક સામાન લાવિ છે મોટી દુકાનો માંથી તો અડધા અડધા સામાન વેચાઈ જાય છે. અથવા અડધા અડધા સામાન પતી જાય છે. એવી રીતે થાય છે કે સરકારે એક લાખ રૂપિયાની યોજના કરી છે. તો એક લાખ રૂપ તે નહીં પણ તેના અડધા રૂપિયા ત્યાં સુધી પહંચશે. અને ઘણા ખેડૂતોથી એના પૈસા પણ નથી મળતા.
હવે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે. હવે તંગીને દૂર કરવા માટે સહાય યોજના બહાર પાડી છે જેથી તે જે ઘરે ગેસ નથી જે લાકડનો ઉપયોગ કરીને ખોરાક નુ ખોરાક બનાવતા હોય છે. હવે લાકડું તમને ખબર જ છે કે વૃક્ષો હવે કપાતા જાય છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહેલું છે. હવે, આ ગ્લોબલ વોર્મિંગને દૂર કરવા માટે લાકડા આ વૃક્ષોને બચાવવા જોઈએ. એ કારણોસર આ મુદ્દાને ધ્યાનમાં લઈને ગેસ સહાય યોજના એટલે કે જે, દૂર દૂરના વિસ્તારોમાં ક્યાં ગેસ લાઈન પહોંચી ના શકતી હોય ત્યા ગેસ ના, બોટલ્સ સપ્લાય કરવામાં આવ આવે છે, બરાબર? હવે! આ જે યોજના હેઠળ ગરીબોને ગેસના બોટલ સપ્લાય કરવામાં આવે છે. આ ગેસ ના બોટલ્સ ના, કિંમત તો હશે જ ને કઈ.
હા! એ તો હોય છે. થોડી ઘણા પૈસા લેવામાં આવે છે, એ લોકો પાસેથી.
એટલે સબસીિડી પૂરી પાડવામાં આવે છે. એવું કેવા માંગો છો ને તમે,
ના, સોલાર નું બી હાલમાં છે.
સરકાર પણ પૂરેપૂરા પૈસા ના આપી શકે. તેથી તેની થોડા ઘણા પૈસા તો લઈ છું.
અને આજકાલ લોકો ઘરની ઉપર સો સોલર પેનલ લગાડે છે, એ પણ એક યોજનાનો જ ભાગ છે.
મેં જોયું છે ત્યા સુધી નહી પણ એક યોજનાનો ભાગ છે. પણ ઘણા બધા લોકો એવા હોય છે કે, પોતાના પૈસેથી એ વસ્તુ નંખાવી લે છે.
તે લોકો મુરખ કેવાય
આઈ શકે છે કેમ કે, ઘણા બધા લોકો. કોઈ એવા હોય, ઘણા લોકો એવું જ કરે છે કે, તે લોકો પોતાના પૈસાથી જેમ બને તેમ કરે છે. પણ તે લોકોને ખબર નથી કે, સરકાર પણ આવી યોજનાઓ આપે છે.
વાત તો સાચી છે તમારી, હા! સોલારીયો ના વિશે તમારી પાસે માહિતી છે.
એના વિશે મારી પાસે કઈ માહિતી તો નથી વધારે, પણ મેં જાણી છે ત્યાર સુધી કે, સરકાર દ્વારા કંઈ ફોર્મ ભરવામાં આવે છે. તેના તેમાં તમારો આધાર કાર્ડ, પાન કાર્ડ અને ઘણી અન્ય માહિતી લેવામાં આવે છે. અને તે આધાર પર એ લોકો તમને આપે છે. કે આ સોલાર પાવરની સુવિધાઓ આપે છે.
છે. હં આ સરકાર દ્વારા, જે યોજનાઓ જે બહાર પાડે છે. એ યોજના પર લોકો ભરોસો નથી કરતા. આ બાબતે તમને કઈ જાણ છે? એ લોકો ભરોસો નથી કરતા કેમ કરે છે? અથવા તો કેમ નથી કરતા આમ.?
આનું કારણ એવું છે કે, અમુક વાર શું થાય છે? કે આપણે યોજનામાં ફોર્મ ભરીએ છે કરી પણ, તેના પૈસા નથી અથવા અથવા એ જે આપણા ડોક્યુમેન્ટ હોય છે, તે એ લોકો પાસે જતા રહે છે. અને એનો દુરપયોગ પણ થાય છે, તે કારણે લોકો વધારે એમાં વિશ્વાસ નથી કરતા.
હા તમને મળીને મને જે સરકારી યોજનાઓ વિશેની માહિતી મળી, એ બધ તમારા હ મને કામ આયું છે પછી થી ફોન કરીશ.